કેમ છો બેન?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજા છું.
શું કરતા હતા, જમી લીધું. બસ કશું નથી. જમી લીધું ને, સુઈ ગયો.
હા મારે પણ છોકરા ધરધર રમત ગમત કરે છે અને બારીફ ને બીજાડો મજો લઈ છે
હા તો થાય છે ને, બાળકોને તો બારિશમાં ભીગવાનું બહુ મજા આવે છે.
સારી વાત છે
અને ક્યારે ક્યારે જોવામાં આવે છે ને, ક્યારે જોવામાં આવે છે ને કે બહુ બારીશમાં ભીગવાથી બીમાર પણ થાય છે.
હા આતુ બહુ ટેન્શન દિમાગમાં રહે છે કે, કેમ કે બીમાર થાય ગયા તો એટલે
સાચું બસ કશું નથી. પપ્પાનું ફોન આયો, વાત કરી અને
હા સાચું કયું તમને પિતા નું તો આપણા જીવનને બહુ મહત્વ હોવે છે.
કેમ કે, માં જીવન આપે છે અને પિતા જીવન જીવવાનું માર્ગ આ બતાવે છે. આ કારણે પિતા નુ સ્થાન તો જીવનમાં ખુબ ઓછું માનવામાં આવે છે.
આ તો પિતા ઘરની તાકત હોય છે. કેમ કે, પિતા એવા વ્યક્તિ હોય છે જો પોતાના પરિવાર ની ખુશી માટે પોતાના સુખ નો ત્યાગ કરી દે છે.
સા સાચને પિતા પરિવાર ના આધાર સ્તંભ તે પોતાના પરિવારના સુખી રાખ રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તે પોતાની ઈચ્છા, આરામ અને ઘણી ખુશીઓનો ત્યાગ કરીશ પો પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા પ્રત્ન પ્રયત્ન કરે છે.
હા આપને તો ઘણી વાર માતા નું પ્રેમ ખુલ્લા દિલે જોઈ શકીએ છીએ. પણ પિતા નું પ્રેમ તો શાંત અને ઘેરુ હોય છે તે વધારે બોલતા નથી પણ પોતાના ચરન એ... ક્રિમ પણ બતાવે છે અને તેમના ચહેરા પર થાક હોય ને પણ બાળકો ના ચહેરા પર સ્મિત જોઈને બધ તી થાક ભૂલી જાય છે.
સારી અને પિતા ઘણી વાર પિતા પોતાના પ્રેમને શબ્દોથી વ્યક્ત કરતા નથી. પણ, તેમના દર એ કર્મ એમનો વત્સલ દેખાય છે. બાલક બીમાર હોય ત્યારે તે રાતભર જાગે છે. બાલકની શ શિક્ષા માટે મહેનત કરે છે. અને તેના સપના પૂરા કર પૂરા થાય ના એ માટે પોતાનું બધું અર્પણ કરી દે છે. તો અ બધા બાળ કોને બાળકો નો પણ ફર્જ હોય. છે ને કે એના પિતા ન આદર અને સંમાન કરવો બહ ખૂબ જરૂરી હોય છે
વાત થ તમે કે જુ તો કરીરીકે જો એક પીતા તો સવારે સાંજ સુધી મહેનત કરે છે. ને તેથી પરિવાર ને કોઈ તકલીફ ના પડે. તેમને પોતાના ભાઈ ઓ માટે સારું શિક્ષણ સારા સંસ્કાર અને ઉજ્જવલ ભવિષ્ય જોઈતું હોય છે ને તે પોતાના સપના કરતા પણ બાળકો ના સપના પણ ને વધારે મેહત્વ આપે છે.
સારું અને આ જ્યાં હામ આજ આપણા જે શિક્ષણ મળે છે. માહિતી છીએ છે ને આરામદાયક જીવન જીવીએ છે વરના ઓછાના પિતાને અથત મહેનત અને ત્યાગ છુપાયેલો હોય છે. ઘણી વાર તો પોતાના માટે ન હું કપડું પણ ન ખરીદે પણ પોતાના બાલકની જરૂરતાએ પૂરી કરી છે.
હા હા આ તો વાત સાચી કઈ તમને કે પિતા આપના પેલા માર્ગદર્શક હોય છે. કે તે આપને ઈમાનદારી મહત્વ અનુશાસન અને મહેનત નો પાઠ ભણાવ છે. જયારે આપને હાર માનવા લાગી ને ત્યારે પિતા ના શબ્દ આપણે ફરી ઊભા થવાની
સાચું અને જીવન જીવનમાં માતા પિના બંને બધે માતા અને પિતા બંને સમાન મહત્વ ધરાવે છે માં મમતા નો સાગર છે ને તો પિત પિતા હિંમત નો પહાડ છે માં પ્રેમથી ઉધર છે તો પિતા જી જીવના વાસ્તવિકતા સાથે લડવાની તાકત આપે છે. તો માં ને અ માતા અને પિતા બંને સમાન રૂપ થી આદર અને સત્ સત્કાર ના ભાગીદારી હોય છે.
હા સાચું કીધું તમને આ તો વાત સાચી છે એકદમ. કેમ કે ઘણી વાર તો આપણે પિતાની મહેનત ને સામાન સમજી જઈ જીએ પણ જયારે આપણે જવાબદારી વિભાગની વાત કરીએ ને ત્યારે સમજાય છે કે પરિવાર ચલાવવું કેટલું કઠિન કાર્ય છે. એને ને પિતા રે પિતા તો ક્યારેય પોતાના દુઃખ બતાવતા નથી. તે પોતાના આશુ છુપાવવા છુપાવી જે પરિવાર ને હિંમત આપે છે. આ ગળ ને તો પિતા ને પરિવાર નો આધાર રીધમ કહેવામાં આવે છે.
સારું અને આપણો ફરજ છે કે આપણા પિતા નો આદર કરીએ તેમની વાત સાંભળીએ તેમની મહેનત નો સન્માન કરીએ એના એવા કાર્ય કરીએ જેથી તેમણે આપ આપણા પર ગર્વ થાય છે.
હા સાચુંકયો તમને આ તો વાત કે આપની તો ફરજ છે કે આપને પિત પિતા નો આદર તો કરવાનું છે. ને તેમની સેવા કરીએ ને અને એવા કારણ કાર્ય કરીએ જેથી તેમને આપના ગર્વ પર થાય ને જીવનમાં મા મળતી દરેક સફળતામાં પિતા નો ત્યાગ અને આશીર્વાદ જોડાયેલો હોય છે. આટલું મેં તો આટલું જ કઈ જ કે પિતા પોતે થકી જાય છે ને પણ પરિવાર ને થાકવા દેતા નથી. પિતા પોતે દુઃખ થાય છે ને તો પણ બાળકો ને રડવા દેતા નથી ને પિતા એમ ઘરની સાંજ છે પિતા એ જીવન નો અભિમાન છે જ્યાં સુધી પિતા નો આશીર્વાદ સાથે છે ને ત્યાં સુધી જીવનમાં કોઈ પણ મુશ્કેલ મોટી નથી લાગતી
સાું અને પિતા આપણો પહેલો શિક્ષક હોય છે તે આપણે સાચું ખોટું સમજાવે છે અનુશાસન શીખવાડે છે મહેનત કરવાનું મહત્ત્વ બતાવે છે અને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મજબૂત રહેવાનું સાહસ આપે છે તો પિતા ન સ્થાન તો બાળકોની જિંદગીમાં બહુ ઓછું હોય છે
હા સરસ સરસ વાત કઈ તમે એવું તો પિતા પિતાને પિતા તો એવા બ્ર હોય છે ને કે જે પોતે તડકોને વરસાદ ને ઉપાસ જાય તે પણ પોતાના પરિવાર ને હંમેશા છાય મેં આપે છે તે ક્યારેય પોતાના બતાવતા નથી પણ પરિવાર ના ચહેરા પર મુશકાન જોવા માટે બધું સેન કરી લે છે અનેમે એક નાનક નું બાળ બાલક ચાલતા શીખે નને ત્યારે પિતા એનો હાથ પકડી ને ચાલવતા પડે છે મોટું થયા પછી એજ પિતા જીવનમાં કઠિન રા સ્તા પર કેવી રીતે આગળ વધવું એ પણ શીખવાડે છે
સારું અને આપણો પણ ખરજ છે કે આપના પિતા નો આદર સન્માન કરવું એને જે બાળક પોતાના પિતા ન સન્માન આપે છે ને તે જીવનમાં હંમેશા સંસ કારી સફલ અને અ બને છે કારણ કે પિતા ન આશીર્વાદ જીવનમાં સૌથી મોટો આશીર્વાદ અને મોટી સંપત્તિ છે
સાચું કું તમને પિતા હંમેશા પિતા તો હંમેશા કહે છે કે મહેનત કરો ઈમાનદારી થી જીવો ક્યારે હાર ના માનો આ થોડા શબ્દો જીવનભર માટે પ્રેરણા બની જાય છે આપણે ઘણી વાર તો આપણે જોઈએ કે જોઈએ છીએ કે પિતા પોતાના માટે કું ખરીદતા નથી પણ પોતાના બાળકોની નાની થી નાની ઈછા પૂરી કરવાની કોશ કોશિશ કરે તેમના ખુશી પરિવાર ની ખુશી માં જું હોય છે
સારું તો હોવી છે ને માતા અને પિતા બંને મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ માતા નો પ્રેમ બહ સરસ છે ને બધા હિંમત નો પહડ છે તો બનેને માતા અને પિતા બંને દોનો બંધો ન સન્માન અને આદર દોન સત્કાર આપવું જોઈએ બધા બાળકો ન કર્તવ્ય હોય છે
સાચું કું તમને